હલો
હેલો
કેમ છો.
શું કરો છો?
હેલો અવાજ આવે છે?
હા આવે છે.
કેમ છો?
બસ મજામાં! તમે કેમ છો?
હું પણ મજામાં! શું કરતા તા?
બસ કશું ની અમે જમવાનું બનાવતા તા
સારું ગુજરાતનું ભોજનની તો વાત જ અલગ છે ને
ગુજરાતી એમાં શું હોય કે ગુજરાતી દરેક વાનગીઓ બનાવતા હોય ને એમાં ગોળ અથવા ખાંડનો ઉપયોગ કરતા હોય છે. એ કોઈ પણ વસ્તુમાં મીઠાશ રાખતા હોય છે.
સાચું અને ગુજરાત પોતાની સંસ્કૃતિ પરંપરા અને સ્વાદિષ્ટ ભોજન માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. કેમ કે ગુજરાતી ભોજન સ્વાદ, સ્વાદ સાદગી અને પૌષ્ટિકતા અને સુંદર મિશ્રણ છે.
હા અને શુદ્ધ શાકાહારી હોય છે એ ભોજન
હા અને એના ભોજનમાં મીઠાશ ખટાસ અને હલવા હલવા મસાલાનો સુંદર મેલ જોવા મળે છે.
હા એટલા માટે જ ને એટલે કહેવતમાં પણ કેવાય છે ને કે જયારે મતલબ ગુજરાતી પોતાના ખોરાકમાં જો મીઠાસ રાખતા હોય એટલે એમને બોલીમાં પણ મીઠાસ હોય છે.
હા સારું.
એ ને ગુજરાતી ગમે તે વસ્તુ બનાવે જેસે કે પોતે સાદું જમવાનું બનાવે ને પસી દાળ એવું બધું તો દાળ પણ એ લોકોને મીઠી હોય દાળ ઢોકળી બનાવે તો પણ અમે મીઠી કરતા હોઈએ. કઢી બનાવો તોય મીઠી કરત તા વોઈએ દરેક વસ્તુમાં પૂરણપોળી પણ એવી મસ્ત બને છે ને એવી
સારું અને ગુજરાતનાં લોક સામાન્ય રીતે શાકાહારી ભોજન પસંદ કરે છે.
હા એ લોકો માંસાહારી પ વસ્તુનો ઉપયોગ બહુ જ ઓછો મતલબ કરતા જ હોયને પણ બઉુ જ ઓછો કરે એમને શાકાહારી ભોજન ખાવું જ પસંદ કરે છે. એ ગમે ત્યાં ફરવા જાય ને એટલે હોટલમાં હોય ગમે ત્યારે એ રૂકે તો પણ ત્યાં એ લોકો ને મતલબ ગુજરાતી થાળી જ જમ જમતા હોય છે.
સાચી અને ભોજનમાં રોટલી શાક દાલ ભાત કઢી છાસ અને સલાદનો સમાવેશ થાય છે.
હા એટલે અને વાર તહેવારમાં પણ એ લોકો રાજસ્થાન ના શું હોય એ બધા બીજા બધા પ્રદેશ માં એ બધા તીખું ખાતા હોય. તો ગુજરાતમાં તો મીઠું જ કાય એમાં ઢોકા પ્રસિદ્ધ છે થેપલા પ્રસિદ્ધ છે. ખમણ એ બધું વસ્તુ મીઠું જ હોય છે. એ દુનિયાભરમાં જાણીતું છે.
સાચું અને ગુજરાતી થાલી ભારતની સૌથી પ્રસિદ્ધ થાલીમાંથી એક માનવામાં આવે છે.
હા એ જ ને એટલે તમારે દરેક હોટલમાં એ જમવાનું તમને મળી રહેશે. ત્યાં દુનિયા ના આપણે કોને કોને જઈએ ને તો ભી ગુજરાતી જમવાનું આપણને મળી જાય. ને બીજું શું ઉત્તરાયણ આવે ને ઉત્તરાયણ એટલે ઉતરાયણના ના દિવસે ઊંધિયું ઊંધિયું એવુ પ્રખ્યાત હોય છે. એટલે બે દિવસ પહેલા જ એની પ્રિપેરેશન થતી હોય છે. ઉત્તરાયણમાં બધા બીજા રાજ્યોમાં એમને અલગ અલગ કહેવામાં આવે છે પણ ગુજરાતમાં તો ઉત્તરાયણ જ કહેવાય. પતંગ ઉડાવે તલની ચીકી બનાવે સિંગની ચીકી બનાવે. મમરા ના લાડુ બનાવે,
સારું અને સારુ અને ગુજરાત ની પ્રસિદ્ધ વાનગીઓમાં ઢોકળા, ખાંડવિ, થેપલા, હાંડવો, ઉંધિયું, ખાખરા, સેવ ટમાટાનું શાક ને દાલ ઢોકલી અને ફાફડા જલેબી ને તો સમાવેશ થાય છે.
હા, એજ ને ને ઊંધિયું ઊંધિયું બધી વસ્તુ હોયને, બધું શાકભાજી હોય ને શક્કરિયા હોય બટાકા હા, રીંગણ છોટા છોટા રવૈયા એ બધું સબ્જી હોય. પછી મોટો જે લોટ હોય, ને ભયડા નો એના મુઠિયા બનાવીને એના અંદર નાખીને સરસ રીતે તૈયાર થતું હોય છે. એ ઉત્તરાયણના દિવસે જમવાની બહુ જ મજા આવે ફાફડા જલેબી અને ઊંધિયું.
સારું અને ઢોકલા એ ગુજરાતની ઓળખ બની ગયા છે, અ ચણાનો લોટ માથી જો ઢોકલાઓ હોવે ન સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે,
હા, ચણા ના લોટ માંથી ઢોકળા બનતા હોય, તે આપણા શરીર ને કશું નુકસાન ના પહોંચાડે ગુજરાતી ડીશ એવી છે, ને એમાં કોઈ પણ ખડા મસાલા આવતા નથી, કોઈ પણ બહાર ના મસ સાલા એનામાં ના નાખવા પડે - પણ આપણેે ઘરના જે હળવા મસાલના હોય, ને એ બધા જ નાખી અને એ વાનગી તૈયાર થતી હોય, એમાં મીઠું ખાંડ અને ખાટું વસ્તુ એ ત્રણનો મેળ થાય ને એટલે એમનો ટેસ્ટ અપનાવ આવતો રહે છે,
ગુજરાતનું ખાવાનું ગુજરાતમાં થેપલા ખાસ કરીને મેથીની બનાવવામાં આવે છે,
હા, એટલે શિયાળામાં શું આપણે લીલી મેથી પાંદડા વાળી મળતી હોય છે, એટલે એનાથી પછી શું એ બની જાય. હ પણ અમુક સમય પછી મેથી ના મળે જાય ગરમીમાં એટલે લોકો શું કરે એ શિયાળામાં જયારે મેથી આવે ને એને ધોઈને સરસ સુકાઈને પછી રાખી એટલે એના પણ થેપલા બને અને દૂધી ના પણ બનતા હોય છે, પણ ખાસ કરીને મેથી ના ટેસ્ટ બને એને તમે દેખો તો ચટની, દહી અને ગરમા ગરમ ચા સાથે ખાવાનું, તો મજા જ કુછ ઓર છે,
સારું અને મુસાફરી દરમિયાન થેપલા ખુબ ઉપયોગી રહે છે, કારણ કે લં હા, લંબા શું લંબા સમય સુધી તાજા રહે છે, ને
હા, આપડે અહિયા તમે શ્રાવણ માસમાં જયારે આપડે અ છઠ ના દિવસે જમવાનું બનાઇ એ ઠંડુ શીતલા સાતમ ના ત્યારે પણ અમારે થેપલા બનાવે છે, ઢોકળા બનાવો છો એવું બધું અમારે બનાવતા હોય છીએ, કારણ કે એને એને એ મતલબ જલ્દી તાજા રે છે સોફ્ટ રે છે, ના તો એ સુકાઈ જતા ના એ વા મતલબ વાસી જતા
સારું અને ગુજરાતની પરંપરા વાઘ ની છે, આ વાઘનીમાં અનેક પ્રકારના શાકભાજી અને મસા
હા, એટલે મેં તમને વાત કરી ને અલગ અલગ બધા છે. જી એમાં આવતા રે એ ટુ જેડ જે શાકભાજી આપણે ખાવા હોય ને. એ ઊંધિયા માં આપણને મળી રે. ને ઊંધીયા નો ટેસ્ટ જ એટલો બધો સરસ હોય ને આપડે કે લુ ખઈ લે પણ આપણું પેટ ભરાય? નહી, એવું બધું ઊંધિયા નો ટેસ્ટ હોય છે.
સારી અને ઉત્તરાયણમાં ઉત્તરાયણ તહેવારમાં તો ઊંધિયું ખૂબ શોખ તિ ખાવામાં આવે છે.
અટલે કેટલાક લોકો તો ઘેર બનાવતા હોય. અને કોઈ ઘેર ના બનાવી શકે તો દુકાનમાં પણ એ બધું વસ્તુ અવેલેબલ હોય. આ ઊંધીયુ એ દિવસે ગુજરાતની હર એક સ્ટોર માં નવી-નવી સ્ટોર બનતી હોય છે. એમાં આપણને ઊંધિયું મળી રેશે ગમે ત્યાં જાઓ આપડે.
સા
નાના છોકરા મો ટા બધા ભેગા થઈને હે ને જમવાનો, પતંગ ઉડાવવાનુ ઈ બધો આનંદ લેતા હોય છે.
સર અને ફાફડા અને જલેબીનું સુયોજન ગુજરાતમાં ખૂબ લોકપ્રિય છે. ખાસ કરીને દ હા
રાત. અ દુકાનો ને ચાલુ હોય છે, બધી વાનગી બનાવતા હોય તો એને સવાર થાય એટલે દુકાનોમાં આટલી બધી ભીડ જોવા મળે ને એટલે આપણેે લાઈન લગાવી પડે. કેટલું બધી ફાફડાની લાઈન હોય છે ફાફડા ને જલેબી ને ઊંધિયું... આ ત્રણ વસ્તુ ઉત્તરાયણ ના દિવસે ફેમસ જ હોય છે, આડે દિવસે તો આપણે પા ત્રા, ઢોકળા, ખાંડવી એ બધું મળતું હોય છે. સેન્ડવીચ વાળા ઢોકળા પણ આવ્યા છે, એમાં હરી કે અ કે આપડે ગ્રીન ચટની હોય, ને એનો ઉપયોગ થતો હોય છે.
એટલે ગુજરાતમાં મીઠાઈનું મીઠાઈનું પણ વિશેષ મહત્વ છે. શ્રી ધન, બાસુંદી, મોહન થાલ, સુતરફેણી અને અ બારી જેવી મિઠાઈ ખુબ પ્રસિદ્ધ છે.
હા... એ જ ને. બઉ મીઠાઈ માં પણ સારી એવી વાનગીઓ હોય છે. જે ગુજરાત ની પ્રખ્યાત છે. ગરમી ના દિવસે શ્રીખંડ-શ્રીખંડ એટલો બધો યુઝમાં આવતો હોય છેને ઠંડો હોય છે એક તો, એક તો આપણા શરીરને ઠંડક આપ તો હોય છે. પેટમાં જે આપણેે બીજું બધું ગરમ મસાલાનું આવ બધું ખાતા હોય ને. એટલે ત્યાંથી આપણે એનેથી રાહત મળતું હોય છે. એટલે શ્રીખંડ અને પુરી અને કેરીનો રસ. આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન તો ગરમિયામાં બ બધાના ઘેર મહેમાન આયા હોયને તો પણ આપડણે બજાર જઈને શ્રીખંડ જ લાવતા હોય છે, કેરીનો રસ અને પુરી.
હા અને ગુજરાત ભોજનમાં સાસનું મહત્ત્વ ખુબ વધારે છે ભોજન પછી છાસ પીવાથી પાસનશક્તિ સારી રહે છે અને
હા એટલે એમાં શું હોય છે દહી અને સાસ તો એનાથી આપણેે ગમે તે વસ્તુ જે ખાતા હોય છે ને એને પાચનક્રિયા ના માટે પાચન ક્રિયાના માટે દહી અને છાસ નો ઉપયોગ સૌથી સારો છે એટલે ગુજરાતી એ થોડો મસાલા ખાય પણ એને પણ પચાવી લે છે એ લોકો છાસ અને દહી પીને.
હા તો હોય છે ના ના ગુજરાતના અલગ અલગ વિસ્તારોનું ભોજન પણ અલગ અલગ હોય છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સ્વાદ અને વાનગીઓમાં થોડા ફરક આ જોવા મળે છે, પણ બધા ભોજનમાં પ્રેમ અને અતિભા અતિ અતિથિ ભાવ સમાન હોય છે.
એમને બનાવવાના પાછળ એમનો પ્રેમ છુપાયેલો હોય છે. કે એ રીતને જો કેય ને ગુજરાતી લોક કે જમવામાં નાખતા હોય પણ પછી એમના મુઢા અને હૈયામાં પણ મીઠાસ હોય છે. ઠીક છે.